કેમ છો? બસ મજામાં હું પણ મજામાં છું.
મે એમ કતો હતો કે મારું જે ખાતું હતું ને ને એટલે મારાં થોડું છે ને બેંક ની માહિતી જોતી હતી.
હા બોલોને.
અરે મારું ખાતું ગામડું ન હતું હે તો પછી શેરમાં આવી ગયો મેં. મારો ધંધો તોને ખબર છે કિરાના ની મોટી જ દુકાન છે. પણ અયા એટલે કે અમે કે બહ ધા કલાકારે. કોઈ વાર કોઈ પૈસા નહી આપે કોઈ વાર કોઈ પૈસા આપ્યા એમમ બહુ લફડા છે અમારા. તો આમાં કઈ આજ કઈને સામ સામેલું કઈ જીપે વાળું આ કેવી રીતે?
તો જી પે વાલમાં કેવું હોય મેં તારું ખાતું છે બેંકમાં ને તારે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
લોકો અને અમને કેવું છે સાચી વાત કેઓ ને કે અમે બુ માલ ઓનલાઈનજ વેચે સોરી પેમેન્ટ બધુ ઓનલાઈન જ થાય પછી તને કેવું કરવાનું કે બેંકમાં ખાતું બેંકમાં ખાતું તો છે ને
હા છે ને કરંટ એકાઉન્ટ છે હા ચાલે કરંટની સેવિંગ એકાઉન્ટ છે
તો એક કામ કર તું હેને ને કરંટ અકાઉન્ટ નો ખોલાવી દે
એ વાનતી શું છે ને આમાં શું ફાયદો મને
આમાં ફાયદો તો એવું છે કે જો તારું ખાતુંર એક તો મોટું થઈ જાય એમાં ઘણા શેકે તારું પણ છે ને એ લોકો લોકો નેબી આપે તારું આપણે શું કેવાય . .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
તને છે ને શું કે તારું ધનંધુ અત્યારે નથી ચાયળો તારો પાંચ દસ લાખ નું નુકસાન થઇ ગયું હ તો અમે કઓ તાર અકાઉન્ટ કન્ટ અકાઉન્ટ હોય કે ન તો સરકાર તને બેંક તરફથી છે ને તને જો કરંટ અકાઉન્ટમાં કેવુ પચાસ હજાર લિમિ પચાસ હજાર બેંકમાં રહે જ તો કોઈ વાત એ તકલીફ થઈ ગઈ કઈ બી થઈ ગઈ તો જો તા કઈ તારું કરંટ અકાઉન્ટ હોય કે નહી તો એમાં તારું ક્રેડિટ સ્કોર બતા જો તારો ક્રેડિટ સ્કોર તો સારો જશે અને તું યાં સુધ લોન લીધે ની મળે તો આ કેઓ થાય કે જો કે તને એ લોકો લોન આપે દસ વીસ લાખની એ લોનમાં તારું કેવો તારું ધંધોનું નુકસાન ક બી થું અને એ રિકવર થઈ જાય એમાં ખાસ તને આટલે કામ આવે કે કેમ કે જો તમ આટલું બધું થ હોયને કાઢવાનું હોય પૈસાને એમને તેમ એના માટે છે ને કઈ ના કંઈ તો કરવું જ પડે ને એમ તો ધંધો બંધ કરાય નહીં ને .
હા એ વાત તો સાચી છે જોય વચ્ચે મારો ભાઈ ને નુકસાન થયેલું તકલીફ આવે કેની તો તો પછી હ ધંધો બંધ જ અમે બહ બધા પૈસા ની મદદ માંગ ગયા તો કોઈ મહેત ની કરેલી છેલ્લે પછી ધંધો બંધ કરી દે
એટલે તમે તને કેવું જો ત અમે તું મારી વાત કરું હમ્મ તો અમીન પેલા છે ને મારું તે શું કેવાય હા મારે ઓફિસમાં છે ને આગ લાગી ગયેલી તને ખબર મારું તો આ આનું બિઝનેસ છે. આપણું સિમેન્ટનુંને બધું ન મશીનનું આમાં કેવું થયેલું કે આખી આગ લાગી એવી તેને લીધે કે રમારું બધું ખરાબ થઈ ગયું. આ સિમેન્ટ ન માલ ખરાબ થઈ ગયો ટટ બધું બહ એત બહુ ખરાબ થઈ એટલે નુકસાન રઢલો ને લાખો લાખો ન નુકસાન અને બાપા આટ તેધું જીવન ખતરામાં છે, અમે કંઈ કહી નહી શકીએ તો પછી મેં શું કર્યું મે કઈ કોઈને પણ મદદ વદદ કઈ માંગી મને ખબર હતી, કે જો ને મને કોઈ પૈ આપ મ કોઈ બી તને પણ ખબર છે, કે જ આપણે કઈ પૈસોની હોય ને કોઈ આપ પણ ગણ ન ભલે તું કેટલો મોટો આદમી હોય, જો તું એક દિવસમાં તો નબળો પડી ગયો તૈ મળે તારું કઈ નુકસાન થઈ ગયું કોઈ તારી મદદ નહી કરે, એટલે પછી મેં શું કર્યું બેંક માં ગયો બેંકમાં છેને લોન લીધી, વીસ લાખની લોન લધી પછી ઈમઈ મહનાના આપડા આઠ હજાર એ હતા,
પછી આઠ હજાર કેવી રીતે કરી ઈએમ આઈ પછી
તેમે કવ હફતે કરલીધી ધીમે ધીમે ધીમે કર બહેરો હો બહીર હો પછી છેલ્લે કેું મારો સારું પ્રોફિટ થઈ ગ તો પછી મે છે ને લોન બંધ કરી દીધી બધુ પૈસા ચુકાવીને
હમ એતો સારું છે,
હા, યાર એટલે ત તનેનેધું અતને કતું હતું, ને કે ત જીપે જીકેમાં કેવો ડોક્યુમેન્ટ જોય
તો કયા કયા ડોક્યુમેન્ટ જો
જો અને તારે જીપેમાં ખાતું ખુલવાનું મેન તાલ કેવો આપ ઉક્તકરણ કોણ છે, કરંટ અકાઉન્ટ ખોલાવા માટે તમે પેન કાર્ડ જોઈએ પછી આપણે આધાર કાર્ડ જોઈએ, લાઈટ બિલ જોઈએ, અને તારી ફોટોને બધું જોઈએ, કેમ કે એ લોકો વેરફાય કરે કે નહી તું સાચું માણસ છે, ન એટલે
હા એ બધું તો છે મારે પ
તો તો સારું છે, ને પછી તારું કામ થઇ જ જાય હા,
એકજ મિનિટ ચાલુ રાખો કોઈ આવીયુ છે, કોન અરે કઈ નહી બહાર વાંદડા બહ ફરતા હતા ને બ વાંધા બહ વધી ગયા છે, હા હા
તો પછી તું શું કરજે કે તારું કાલે કાલે તો રહીવાળે એ કાલે તો બેંક બંધ હતો હા તું છે, મેને સોમવારે આવજે, તો બધું ડોક્યુમેન્ટ લઈજ કેવું એ તારે જલ્દી આખું કામ પતાવી દેવાનું તારું બી કામ થઈ જ તું એ કેટલા દિવસમાં આવી ગયા પછી આપણા જો તો એમ મારો તો કેટલું તારું સવારે એ લોકો વેરફિકેશન બધું કરશે સાંજ સુધી અડધો કલાકમાંને વધુ હાથમાં મળી આટલું સર મળું મળઈ જાય છે હા યાર એ તો અનલાઈન જમાનો કે ની અત્યારે સવારે અડધો કલાકમાં કરે વેરિફિકેશન લે ને પછી ત ફોનમાં ચાલ બી થ‌ઇ જાય મે આમા સાઉન્ડ બોક્સ ન કે એ લોકો થાય વેરીફિકેશન માટે આવશે
વેરિફિકેશન માટે શું જોયે
વેરફિકેશન માં કેવુ તારુ મેં લોકો સાઉડ બોક્સ આપે તેમાં કેવું તારી દુકાન જોશે તાય પિરિસ્થીતી જોવે અવે ને આ એમ બધું આપતા છે તો ફ્યુચરમાં કઈ થઈ ગયું તો તારી તો ભરી શકેે કે ની ભરી શકે એટલે એ લોકો ત પ્રૂફૂફ માંગે કે ત નામ પર સંપત્તિ છે કે ન
હા એ તો છે એ બેસન તો કરવાના ને
હા એ કરશે પછી તને બીજા દિવસે સાઉન્ડ બોક્સ આખું ઇન્સ્ટોલેશન કરી જાય.
તો તો સારું છે યાર આ તો બહ શું કેવાય કામની વસ્તુ છે.
હા કામની વસ્તુ તો છે જ ને યાર
ઠીક છે ચાલ ને યાર સોમવારે મળું મલીએ એ બેંકમાં કોને જાઈને વાત
બેંકમાં જઈને તું છે ને રાજેશ અગ્રવાલ કે જે ઠીક છે આમાં કેવું ત્યાં છે ને રાજેશ કઈને બે જણા કામ કરે છે એક છે રાજેશ અગ્રવાલ તે મેનેજર છે આ બીજો છે રાજ રાજેશ શાહ તે ત્યાનો કામ કરે છે
સારું ચાલ ને એને મલી લેવું મે કઈ ચાર્જિસ લાગે કે પૈસા વેસા કે ખાતું ખોલાવ્યું તો એમ તેમ કે પૈસા ભરવા
અરે ગાંડા બેંકમાં કા ચાર્જીસ લાગે
હા એ તો સાચી વાત છે ની પેલા કોઈ કોઈ જગ્યા ખ પૈસા લે લેય છે
ના રે એ તો કેવું હોય એ તો ડિપોઝિટ કરવા પડે ને ખાતું ખોલ્યું હોય ને એનું હોય એમ પૈસા નઈ લે આમાં કેવું હોય મે ત કોઈ જગ્યાએ એકાઉન્ટ ખોલાયું હોય કે નહી જો મેં તને મારી વાત કરું મારું ખાતું બી. ઓ. બી માં છે બીઓબી મા કેવો છે, કે તારા બેંકમાં છે ને મિનિમમ બે હજાર હોવા જ જોઈએ. જો તાર બે બે બેંકમાં બે હાજારની હોય. તે પછી તાર એ લોકો ચાર્જિસ કાપે. આમાં કેવું હોય એ લોકો. આ તો એટલા માટે રાખે. કે કોયવાર તારું બેંકમાં પૈસા એમની હોય તેમની હોય. પહેલા શું એ લોકો જોય કે આમાં કેવું હોય કે લોકો કે તારે આખું ખાતું જોય. અરે, આમાં એટલા લોકો હોય છે. ચાલીસ લેક કેમ કે જો અમે કોઈ કોઈ વાર હોય કે કોઈ કો ખબર, બેંકમાં એક બે રૂપિયા બી રાખે. પણ એ આ બધું છે ને પેલા હતું પણ અત્યારે તો સરકારે કર્યું છે ને તમે બેંકમાં બે પાંચ રૂપિયા બી હોય ને તો બી કઈ એટલું બધું કૂપાદીની આવે. તમારે જેટલા પૈસા બી તમે પેલા તો કેવું બી ઓ બીમાં કેવું હોય ખબર. માઇનસ થી જાત તમે પૈસાની રાખો ને તો.
હા યાર મારા ખબર મારા તો કઈ પચ્ચીસો જેટલા છેને માઇનસ થઈ ગેલા પછી છેલ્લે છેને મેં ખાતું બંધ કરી લીધું. પૈસા બી ની આયપા.
કેમ એમ કેમ કર્યું અરે એ લોકો ચાર્જસ માં ચાર્જસ લગાયા કરે
એટલા બધા અ ઉપરથી એ લોકોને ફાલતુ ને પૈસા આપવાના યાર હમ
ચાલ મે તને પછી ફોન કર્યો ઠીક હ ચાલ પછીમા